હા..
અવાજ આવે.
હા આવે.
શું કરે તો. હવે હોવાની તૈયારી કરતી હ હને. મેં હમારા ફોન દીધો પાછી હુવાની હમરા
હ એમ જ બેહી રલી. આ હમને તો ગરમી જેટલી બધી લાગે ને તા મસ્ત ખેતરે આ અમારા તો ઘેરને બાજુ મ ખેર કે નહી. મસ્ત વાડી. તો આ આંબા નીચે છે. બહી રેવાની મસ્ત
હા. મસ્ત ઠંડા-ઠંડા પવન આવ્યા કરે નહિતર આ ઘર માં પંખા ચાલુ કરીને બેસી રહેલી છે તાપ લાગે, પણ શું કરે બેહી રહેવા પડે બાર બી એટલી ગરમી લાગે અને ઘરમાં બી એટલી જ લાગે. એટલે બેસી રહે પંખો ચાલુ કરીને. અને હવે પાછા.. હવે પાછા લગ્ન કર્યા છે મારી બેનના. એટલે લગ્ન ની તૈયારી કરવા પડ દિવાળી પછી.
દિવાળી ના કપડા લેવા પડે હને. પાછા બે-બે લગ્ન નીક મારી મોટા પપ્પાની છોકરીના છે. ને બીજા તે કાકા ની છોકરી ના. એટલે દિવાળી પરને જાન્યુઆરીમાં ઘરની લગનની તૈયારી બરાબર કરવા પડે. પછી દિવાળીની શોપિંગ પછા બે લગ્નન એટલે ખર્ચા તો એટલા માટે વધી જવાના છે કપડા જ લેયા કરવા પડે કપડા ને પછી પાછું એ લોકોને કન્યાદાન આપવા પડે બધું લેવા પડે બધું હ પાછું તૈયાર થવાનું મેંદી પાડવાનું મમ્મી લોકો તો એમ કેશે હવે આપડે તો તહી જઈ સસ્તું પડે તહી આપડ સોપ પેલું બજારમાં કપડા ને બધું લઈ આવવાનું એમ કે હ સસતું પડે નહીતો આપડે જો એમ જો લેવાય જાય બહુ મોઘું પડે એટલે મારી બેન
તો પછી બાલબાત કરવાનું એવુ બધું ડિઝઇન બનાવાની. પછી અલગ અલગ ચંપલ અલગ અલગ તે પ જો પાકીટ બધું લેવા પડહે ને બે ત્રણ દિવસ અઠવાડયો ગઈ ત નીકળી જ જવા પડે લગનમાં દૂર એટલે ને પાછું ટ્રેનમાં જવા પડે એટલે તેનું ભાડુ અલ એટલે તો જ પછી આપડે તો રહેેવા પડે એટલે પછી
તો બો ગરમી બી લાગેને હવે તો ઠંડી આવાની એટલે પછી કઈ ની ત્યાં ઠં ડી ના જ લગન છે એટલે જેકેટ પહેરીને બેહી રહેવા પડે સેકેટ ને બધું પહેરીને
ટોપી ને બધું પહેરી ને બેહી રેવાનું લગન માં એટલી બઘી તો મજા તો ની હવે પણ હું કરવા લગન એટલે
હા પરંતુ તો ઠંડીમાં લગન કરે તો હારુ પહી ગરમીમાં તો બો ગરમી લગે. ને તૈયાર થાય તો એ બધું બગડી જાય ફોર્સ તેના કરતા ઠંડીમાં જ હારું પડે ઠંડીમાં જ ઠંડી તો લાગે પણ નાચવાનીને એવી મજા આવે
એમ તો લગનમાં ખાવાની મજા આવે બ હારુ હારું ડાર, ભાત, શાક પછી તે સૂપ પીવાની મજા આવે તે ઠંડી એટલે પહી મંચુરિય નૂડલ્સ, સમોસા, પાંઉભાજી પછી આઈસક્રીમ તો અત્યારે ઠંડી લાગે પણ ખાવાની પણ મજા આવેલી બસ તે ઠંડી ઠંડી આઈસક્રીમ ને બધું ભુંંગરા તળેલા અને પનીર નું શાક ફટલા ને પાલુંદો ને બધું ને પછી ટ્રેનમાં બી જાઓ તો એમ તો મજા આવે પણ ભીડ નેવું હોય ત્યારે કંટાળ આવે રિઝર્વેશન કરાવી મુકે તો હારું પડે. તો મસ્ત આપડી સીટ પર ગીને બેહીને મસ્ત હુઈ જવાનું અમારે ત્યાં લગન છે ત તા એક રાત ને બે એ બે દિવસ જેવા તો નીકળી જાય એટલે મોણસ કે નીકળે પછી પાછળ રાત પછી પા પાછું દિવસ ન ત્યારે પોહોંચાય. એટલું બધું લાંબુ છે તા લગીન એટલું દૂર જવા પડે હવે હું કરે જાવા પડે ઘેર ના લગન એટલે
હા મેં તો હજુ ટ્રેનમાં બેહેલી જ ની તે મને તો ખબર જ ની મારે અત્યાર સુધી કોઈ લઇ ની ગેલો ત એખાદ દિવસે સ્પેશલ ટ્રેનમાં બેહવા જ વાની શે ત જોયલી જ ની છે ટ્રેનમાં કેવુંક તા શે ત ગેલી જ ની ટ્રેનમાં તુ એ દિવસ દીવ બેહે પસી હું લેઇ જાજે કોઈ વાર
તારી અહિયાં લગન છે મારી બેનના લગન ત્યારે હાથે જવાની છે અઠવાડિયા કરને જવાના છે પતા આવઈ રે છે અગિયારે પણ પછુ તને મોકલે કે મમ્મી કે પપ્પા પાછું લગન છે એટલે આ તો અઠવાડિયું પંદર દિવસ જાય તો રો કરવા પડે કેમ કે ઘેર ના લગન કે ને એટલે બસ એ બધું કરવાનું ને બધું લાગવો પડે એટલે બધું તો તૈયારી કરીને જ જવા પડે પંદર દિવસની. તો ઘરે પૂછી જોજે આવવાની એ તો ટ્રેન માં બી બેહી જવાહે તારાથી બેહવાની હોય તો આવાની હોય તો પૂછી જજે ઘડે
તે તો મોકલે જ ની કઈ ની આવા કામ બી કરવા લગાવે છે તો તારા હાથે તવારમાં એ તાર કામ હો શું થાય
લેવા આવા થરલીમાં જ છે, એટલે જેકેટ ને ટોપી ને મોજા ને બધું લે લેવા પડે હૈ.
હા, હા તો મને જે કે ગ હું લેવાનું તો
ના કપડાં ને હું લેવા જઉં હું એટલે અત્યારે આવજે ને આપણે હાથે જ કપડાંને એ બધું લે આવું કે ની ચંપલ ને બધું જે લાવવાનું હોય તે બંગડી છે, ચાંદલ છે. પછી કાનમાં પહેરે બુટ્ટી એટ બધું લઈ આવું આપડે.
હા, મેં તૈયાર તૈયાર થવાનું સામાનવું એવું બધું લઈ આવા. તેની થેલી મને કઈ મુકજે ની. અ પછી ટિકિટ વાળું બી કયું કરવાના તે કઈ મુકજે જતી તે હિસાબે મે આવી જવા એમ.
હ, અમે ફોન કરી લેવાને બે ત્રણ દિવસ અગારી આપડે નીકળવાના હોય. એ પેલા આપડે પપ્પા તો રિઝર્વેશન કરી જ દે હે. પણ આપડે તૈયારી શું કરવાની લેવાનું શું શું છે તે પછી પપ્પા ને પૂછીને? પછી બું લીસ્ટ ખા તને મોકલી દેવ વોટ્સઅપ ઉપરએટલે પછી કાંઈ નહિ.
હા. શું કરે બધા તો હમણાં બધા કામમાં લગ્નના કામમાં જ બો કાહે કે આપણેે તો બધું કામ કરતા હ એટલે
હમણાં તો ખેતર માં તો હમણાં વરસાદ આવવાના એટલે તો તોડું લખેલું છે. તે પછી રોપવા જહે વરસાદ આવે ત્યારે એ પાછું ઘેર આવે પછી વચ્ચે હમણાં અ રાંધન છઠ બી આવતી છે વચ્ચે હમણા વરસાદ શ્રાધ માં એટલે મસ્ત મસ્ત ખાવાનું બનાવે હે દહીં વડા બનાવે હે. બધું પાટરા બનાવ હે ને બધું મસ્ત જાત જાતનું બનાવે રસગુલ્લા છે. બધું બનાવ હે મીઠાઈ એને બધું લાવું હે.
શ્રીખંડ ને પુડીને ખાવાની મજા આવી જાય.
હા, પાતરા તો મને બોવ ભાવતા છે. અવડે તો વરસાદ એટલે કેરીના રસ બી મળતા કેરી ના રસ બી બહુ ભાવ છે, એટલે રસપરી ખાવાનું મજા આવે. હમણાં તો, વરસાદમાં તો એમાં મકાઈ તો ખાસ
રસપુરી તો મારી મમ્મી ને બહુ ભાવ બે ત્રણ દિવસ બે ત્રણ દિવસ રોજ ના જવ એમ તો રસ તો આપણા ખડાવવા કને મમ્મી પુરી બનાવે ને મેં રસ કાઢું એટલે મમ્મી એકદમ મજા આઈ જાય મસ્તે ઠંડા ઠંડા રસ ખાવાની પૂરી સાથે છે, બટાકા નું મસ્ત ફ્રાય શાક બનાવી દે એટલે મસ્ત ખાવાની મજા આઈ જાય મમ્મી ને તો ભજા વરસાદ પડે તો ભમણાતા હોય ને ખાવાનું તો બઉ મજા આવે. મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ થઇ જાય. હાથે મેગી બી હ એટલે મજા આવી જાય પાસ્તા મેગી નૂડલ્સ ને બધુ મંચુરિયન ને વરસાદ પડે ત્યારે આપડે જહું ખાવા મંચુરિયન, નૂડલ્સ ને એવું પિઝઝા, બર્ગર ને એવું.
હા, હાું એમત ભી એવડદ વરહાદ અમારી બાજુ ભી ચાલુ જ છે, એટલે મસ્ત ચાય ને ભજીયાને ચાલ ત જવાર ખ ચાય ને પણ જયારે જ બધા ને અમારે ત્યારે ચાાય જ બહુ ભાવે ચાય વગર તો કોઈને હું કઈ દિવસ જ નહી સવારે ઉઠે એટલે ચાહે તો પેલા જોઈએ જ અમારે ત્યાં તો બધાને.
મારી જયારે પપ્પા ને મોફી જો ને મમ્મી ને ચાય જુએ મારી બેન ને ડૂધ જોએ ને બધાને અલગ ગ અલગ જુએ તો બધું અલગ અલગ બનાવવા પડે વાસ તો એટલા બધા થઈ જાય મમ્મી કેટું જ દોઈ એટલે મારે જ બધા વાહન જોવા પડે એટલા બધા વાહન થ એટલા બધા વાહન જાય કે તો આઠ બી પેલા જ થઈ જાય પલા બહ કંટાળા આવે ને પાછું વરસાદ આવતો હોય, એટલે તો વધારે કંટાળા ત્યારે મ સ્ત આપને હોુવાનું જોએ ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ જાય એટલે પણ આ તો મમ્મી તો એટલું બધું કામ સપે ત્યા હોવાની તકી જ વાત બરોબ આપડે કામ કર્યા જ કરવા પણ કર્યા જ કરવા પણ હજુ એક કામ પતાાવ એટલે બીજું ક બીજું કામ પટવે એટલે ત્રીજું કામ હ રાખી જ મુકેલય આપડે હજુ કામ તો વાડીક કચરા પોટું કરી કાઢ પછી તે ફપફ કરી લને બધું અંદર પાછો હ એટલો બધો વોર્ડ ઓફ થઇ જ શે ફ્રીજમાં અમારે ત્યા હ બંધ કરીને પાછું બધું સાફ કરવા પડે, આખ બડક થઈ જાય મારી મમ્મી તો ફપ્યા જ કરે,
હા, ક્યાંડે તો વરસાદ વાતાવરણ તો બઉ ઠંડુ ઠંડુ પાણી નહી પીવાનું અમારે સદી સ એ કે મમ્મી એડ ઠડુ પાણી પીવા જ નહીં દે એ તો ગરમ કરીને જ પીવાડાવ હો પઈ શરદી હો જાય તો બીમાર તાર જ પડી જવા એટલે
પપ્પા તો મેડિકલ માંથી શરદીને દવા લઈ આવે એટલે તો સર્દી દવા ટાઈમે. પેલી આપણે ચોકલેટ ખાતા તેવી રીતે બધી એમેવી ખા જાય શરદીની દવા તો. બહુ શરદી થાય હમણાં ત ઠંડુ પાણી પીએ કરી હવે વરસા સાડાટશે એટલે ઓછું જ કરવા પડે ને તો સ તો ચાલુ જ રહે. બા નાક તો એટલું પેલું જેવું થઇ જાય. હવે દવાખાને જવા પડે હે. હવે પપ્પાને કેમ હવે જાય ચાલ તો પછ ફોન કરા.
હાર ચાલ.
હમ્મ